મજામાં તમને?
હા મજામાં, તમે કેમ છો મજામાં?
બસ આમ બેઠા છે, તમે શું કરો છો? શું કરો ઘરે બધા મજામાં?
હા બસ શાંતિ હો!
ટોપિક પર આપણે ચર્ચા કરીએ.
હમ બોલો ને!
એએ ઘરમાં છે ને, હોય, હોય. હમ તા તમને ઘણી બધી યાદ પાછીખાઈ ગઈ મળવીને.
ઓહો. આઆ જૂના ફોટા ખાલીઇ માત્ર ચિત્ર ના હોય, તો પરંપરાની વાર્તાઓને સાચવી રાખે છે. સાચી વાત છે ત મને જૂની યાદ યાદ આવી જાય એનાથી.
સાથે બેઠું હતુ. તે સમય નીરતા આનંદ થયો.
હા હા. હ આજે બધા વ્યસ્ત છે પણ ફોટા બતાવે છે કે સાથે બતાવેલો સમય કેટલો કિંમતી હતો.
હમ આમમાં જે ખરું હતું ને એ પણ દેખખાતી હતી.
હા. એવા ઘરોની જે સુવિધાઓ ઓછી હતી પણ પ્રેમ અને લાગણી લોકોને ખૂબ બતી હા.
છે પણ કોઈની પાસે ક્યારે સાથે બેસ અમે પણ બહુ ઓછો છે.
હા પરિવાર ની સાચી
શક્તિમાં નહીં પણ પરઅ પરંતુ સંબંધોની જે મજબૂતાઈ હોય ને એમાં રહેલી છે.
એ લાગ્યું કે દરેક પેઢી પાસે આપને છે ને શીખવાનું જેવું હોય. ચ્છા.
હા મોટી પેઢી એ અનુભવ આપે છે અને નવી પેઢી જે હોય એ આપને ન વી વિચારસરણી આપે એ નવા નવા આઈડિયાઝ આપે.
તો કેવુ હતુ ખબર છે કાકા લોકો બધા કાકીને બધા ભેગા મલીને રસોઈ બનાવતા તા એનો પણ ફોટો હતો.
હા. હા પરિવાર સાથે કરેલા કામ, જે નાના કામ હોય ને એ બી બઉ મોટી ખુશીઓ આપ પી દે આપણને
હા, પરંતુ સાથે મળીને જે કામ કરવાની મજા હોય ને એ કંઈક અલગ જ હોય કે બધા જોડે હોય ને કામ કરે ને તો મજા આવે.
હમ. એક ફોટો હતો ને એમાં પણ હતી એમાં
હા, તહેવારો પરિ પરિવારને નજીક લાવવાનું કામ કરે છે સાચી વાત છે.
હા તહેવારોમાં બધા કેવું નઈ ભેગા થયા હોય પછી એકબીજા જોડે વાતો કરે આખું ઘરમાં જાણે કે દાંત અને ઘર આમ કેવું આમ જીવંત હોય એવું લાગે છે ને
હમ્મ અને બાળકો પન પરિવારને પરંપરા વિશે જાણવા આ બઊ મળેતા હોય એ લોકોને
કેવું કે જૂનું આલ્બમ જોય જૂના ફોટા જોય જોય તે સમજાય કે સમય તો બદલાય છે પણ તે છે લાગણીઓ છે ક્યારેય બદલાતી નથી.
સાચી વાત છે હં તમારી પ્રેમ, આદર અને વિશ્વાસ દરેક યુગમાં મહ ત્ત્વનો રહે છે.
હમ. ક્યારેક પરિવારમાં ક્યારેક મતભેદો પન થાય છે ને એકબીજા સાથે. હમ
હા પરંતુ જો સમજદારીથી આપને વાત કરી હોય ને તો સંબંધ વધારે મજ બૂત બને છે, અન્ડરસ્ટેન્ડિંગ બઉ જરૂરી છે.
ઓમાં દરેક તહેવાર પાછળ એક વાર્તા હતી.
હમ્મ, સાચી વાત છે અને દરેક વાર્તા પરિવારનો ઈતિહાસનો એક ભાગ પણ હતો.
લાગે કે ફોટા પરિવારને જોડવામાં મદદરૂપ કરે છે?
હા ચોક્કસ, કેમ નઈ? તે ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે કેમ કે જુની યાદો તમે યાદ કરો એનાથી જો જુઓને તો વધારે મજા આવે.
હા, સાચી ત્યારે અ નાની પેઢી હોય એ પહેલાં એમને બાપ-દાદાઓને ફોટા જો એમના કુટુંબના તો એમને પણ પોતાના મુળ વિશે ખબર પડે ને?
હા, અને તેમને સમજાય કે પરિવાર વિક વિકાસમાં કેટલા લોકોનો યો ગદાન રહ્યું હતું બધાને જોડે રાખવામાં
પરિવારને કલાકો સુધી ચર્ચા કરાવી શકે ને?
હા કારણ કે જો તેમાં લાગણીઓ હોય પછી એમની સ્મૃતિઓ હોય અને જીવન ન માં જે છુપાયેલો પાઠ હોય એ બી હોય છે.
ગરીબોની સૌથી મોટી સંપત્તિ શું છે?
મારી દ્રષ્ટિએ કહું ને તો પ્રેમ અને એકતા આ બે સૌથી મહત્વનું છે.
હા હા હા અને બધી વસ્તુઓ તો પ્રેમ અને એકતા એ બંને તો પૈસાથી કંઈ ખરીદી શકાય નહીં.
હા બિલકુલ તે સમય, સમજણ અને કાળજીથી વિકસે છે બાકી કે બીજાથી નહી.
હમ. ના ફોટાઓ જોયાને મારા દાદા-દાદી બધાના તો એ એકદમ સાથે બેસીને કેટલું બધું આનંદ થાય. પરમ પરિવારનું મહત્વ ફરીથી સમજાયું એમ.
હા મને પણ લાગે છે કે આવી યાદોને સાચવી રાખવી જોઈએ આપણે તો આવનારા સમયમાં આપણને બહુ સારું યાદ અપાવે.
હા. બાકી આવનારી આપણા પછીની પેઢી પણ ફોટા જોઈ.
હા ચોક્કસ સાચી વાત છે અને પરિવારની જે સફર વિશે ગર્વ ગર્વ બી એ લોકો અનુભવી શકે છે.
પરિવાર રીતે શું છે?
જો જ્યાં ખુશી વહેંચાય, મુશ્કેલીઓમાં સાથ મળે અને દરેક નો પોતપોતાનો અનુભવ હોય ને પોતાનું આમ લાગે આપણને એ જ પરિવાર છે. બાકી બીજું કંઈ જ નહી.
અચ્છા. દરેક ફોટો એ વાતને ફરી યાદ અપાવે છેને?
હા સાચી વાત છે. ખરેખર કેટલાંક લોકો ફોટા જોતા એવું લાગે કે સમય પાછો આવી ગયો છે.
પરવારની સૌથી મોટી તેની યાદોમાં છુપાયેલી હોય છેને.
ફોટા એ યાદોનું જીવંત રાખવાનું એક સુંદર સાધન છે.
એક ટોટલમાં ઘણી બાબતો જોવા મળે છે જેમ કે કપડા હોર વાતાવરણ અને તે તયની થલી ના
હા સાચું કીધું ફોટા માત્ર ચહેરો બનાવતો નથી પરંતુ તે સમ સમયને જીવન પણ બચતાવે છે કે આપણને એવું જ લાગે કે આ બધું અત્યારે બી છે. ભજન
હમ. ડી ઘણી વાર કહે છે પેલા લોકો પાસે વસ્તુ ઓછી હતી પણ એ વખતે છેમ સંતોષ હોવો હતો એમ.
હા આજે વસ્તુ વધારે છે પરંતુ આપણે જોડે સમય અને શાંતિ તેનો ખૂબ જ અભાવ છે.
હમ હ તો ખરેખર. બહુ ઓછી થઈ ગઈ છે અત્યારના જમાનામાં કારણ કે માણસો પાસે સમય નથી એવું થઈ ગયું છે ને
સાચી વાત છે કારણ કે વ્યસ્ત જીવનમાં સંબંધો માટે સમય કાઢવો જ ખૂબ આ જરૂરી બની ગયો છે.
હમ. કોઈ પાસે તો વાત કરવાનું કોઈની પાસે બધા પોત બધાના. આ જીવનમાં એટલા બધા તો થઈ ગયા છે, ને કોઈ પાસે ટાઈમ જ નથી રહ્યો છે.
સાચી વાત છે, સાચી વાત છે, શું તમને લાગે છે, કે પરિવારને મજબૂતી ન સાર આધાર સંવાદ છે.
હા એ તો પરિવાર સાથે બેસીને તમે વાતચીત કરો. તો સંવાદ જરૂરી છે, ને તમે સંવાદ કરો વાતો કરો તો ખબર પડે કે કોને શું તકલીફ છે, શું દુઃખ છે, શું સુખ છે, બરાબર.
હ સાચી વાત છે, ક્યારેક ઘરના નાના નાના જે મતભેદ હોય એ બી મોટા બની જાય છે. સંવાદ ના કરીએ તો.
લોકો સાંભળતા પતા વધુ. બોલવા લાગે છે, ને.
હા પરિવારને બીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
લાગણી નું સન્માન થવું જોઈએ.
અને જૂના જે ફોટા હોય એ બી લોકોના ચહેરા પર એક અલગ જ પ્રકારની. ની સફળતા જોવા મળતી હોય છે.
કારણ કે કદાચ કારણ કે જીવન એ વખતે વધુ સરળ હતું ને.
હમ અને આજની પેઢીઓ ટેકનોલોજી સાથે ખુબ આગળ વધી. રહી છે.
પરિવારના જે મૂલ્યો છે, એ આજે પણ એટલા જ મહત્વના છે.
હમ સાચી વાત છે, ટેકનોલોજી નજીક આવે છે, કે દૂર કરે છે, તમને. શું લાગે છે.
હા ટેકનોલોજી તો બંને કરી શકે છે, પણ તેનો કેવી રીતે ઉપયોગ થાય છે, તે મહત્વનું છે.
હમ સાચી વાત છે, જો પરિવાર સાથે સમય પસાર કરવા માટે તેનો ઉપયોગ થાય. તો જ સારું કહેવાય બાકી તો એ ના સારું કહેવાય.
પરંતુ ટેકનોલોજી સંબંધો વચ્ચે દિવાલ ઉભી કરે તો મુશ્કેલી થાય.
હમ સાચી વાત કીધી હ તમારે પરિવાર સૌથી સુંદર એક ક્ષણ કહીશ તમારા મતે.
બધા કોઈ કારણ વગેરે સાથે વસતા હોય. એ એક પરવારની સુંદર ક્ષણ છે.
હા ખુબ સરસ મજાનું કીધું હ તમે સાચી વાત છે.
ચલો આ વિષય બહુ સરસ રહ્યો આપડા માટે. હવે મારે બાર જવું છે, ઓકે બાય.